હલો.
હાય શું કરો છો
બસ કઈ નહી જો આ તૈયારી કરું છું બધી નાસ્તોને બનાવું છું.
હા બસ હું પણ નાસ્તો જ બનાવી રહી હતી.
હા હું એ જો ગાંઠિયા અને સેવ અને શક્કરપાારા ને એ બધું બના
બનાવતી હતી ગોળ પાપડી ને મગજ ને એ બધૂ
હા અમે તો બધુ ઘરે બનાવીએ બધુ જો ગા તે એવુ બનાવીએે પુરી ગોડપાપડી ગુલાબ જાંબુ પછી બોલો શુ ગમે? ઓલા આછા સકરપારા આવે ઈ બનાવીએ પછી ખાખરા ખાખરા બનાવીએ ઘરે.
અમે પણ બધું ઘરે જ બનાવીએ ચોરાફળી ને બધી સ્વીટ્સ ને એ બધું અમે ઘરે જ બનાવીએ. કેમ કે સાતમ આઠમ એક જ એવો તહેવાર હોય કે ઘરનુ બનાવેલુ ખાતા હોય બાકી તો આમ તો બહાર થી લઈ લઈ પણ સાતમ આઠમ ના તહેવાર માં તો અમે બધું ઘરે જ બનાવીએ
હા અમેય સાતમ આઠામાં ઘરે જ બના કેમ કે અમારે જન્માષ્ટમીમાં છે, ને કાનુડાને અમે બધો ભોગ ધરીએે ને શીચળા સાતમમાં એ મિશતાણ ધારવુ પડે આપડે ચૂલામા એટલે શીતળા સાતમ માટે પછી જો આગલે દિવસે થેપલા, ચણા, દહીં ને એ બધું બનાવીએ પછી એમાં મરચાનુ અથાણું બનાવીએ અને એ બધું બનાવીએ
હા અમે પણ એવી જ રીતે બધું બનાવે અમે સૂકી ભાજી ને એવું બનાવીને રાખીએ પૂરીના બનાવીએ પણ સુકી ભાજી ને થેપલા બનાવીએ
હા હા મજા આવે ને એમાં અમારે હા આઠમ ના જો થઇ જાય ને પછી તો અમે નોમ ના ફરવા વયા જાય મેળા કરવા ને બધું કરવા
હા અમે એમ જ કરી સાતમમાં છે, ને પોરબંદર હોયા જાય સાતમ ઉપર પછી આઠમ ઉપર અમે દ્વારકા જોઈએ અને નો ન પછી રાજકોટ નો મેળો કરીને આવતા રહી
હા અમે પણ એમ જ કરીએ
હા કેમ કે ત્યારે તો મેળા કરવાની બો મજા આવે ને પછી ત્રીજ ચોથ પાચમના પાછા મેળા હોય તો અમે ત્યારે પણ પાછા જાય
હા અમે તો પછી આઠમના કાનુડાની પૂજા કરીએ બર્થડે સે બર્થડે ઉજવીએ કેક કાપીએ બધું કરીએ માખણ ખવડાવી મિશ્રી ખવડાવીએ એના માટે નવા નવા વસ્ત્રો લઈએ બધા પછી એને તૈયાર કરીએ નવડાવીએ રાતે
અમે પણ મતલબ
અમે એની એની એ મસ્ત અમે એની મસ્ત નાનકડી ચોક અલી ચોકલેટ વાળી કેક આવે ને હિસાબને નકડી બનાવીએ એને જેટલી મૂર્તિ છે, ને એવી આટલી જ નાનકડી ને અમે પોતે અમારા બધા માટે મસ તો મોટી કેક બનાવીએ
હ તો તો બો સારું કેવાય
હા એટલે મંદિરમાં એક એક કટ કરીએ કાનુડા પાસે ને અમે બધા પણ એમને કેક કટ કરીએ આખું ફેમેલી
હમ બો સારું કેવાય પણ આપડે ગુજરાતમાં અયા ઈજ મજા છે, કે તહેવારની હો એ વધારે મજા છે. ખબર છે, બધા દેશ કરતા સૌ ભારત એવો દેશ છે, કે એમાં સૌથી વધારે બધા તહેવાર આવે
હા આટલે જ ને બો મજા આવે આપણે બધા તહેવાર મનાવવાની
રોજ કઈક ને કઈક તહેવાર હોય જ
હા હા આપડે જો હવે તો બધા તહેવાર જ આવશે
હા અમેય કેટલા બધા ભેગા એક દિવસમાં કેટલા બધા તહેવાર આવે હમણાં જો થોડોક ટાઈમ પેલા અષાઢી બીજ ગઈ તો ત્યાં એ એક જ દિવસમાં કેટલા બધા તહેવાર હતા અલગ અલગ
હા હા હા અસાડી બીજ ને ઘણું બધું હતું આ
હા કચ્છના લોકોનું નવું વર્ષ હતું પછી કઈક ખારવા સમાજ જ માટેનું હતું નવું રોજ ને પછી દરિયા લાલનું હતું ને
હા ઘણા બધા તો આ છેે.
હા અમે અષાઢી બીજી અમે સેલિબ્રેટ કરીએ તમે કરો
ના અમે શદીબીજમાં અમે અમારા કુળદેવી ના નિવેદ થાય એ કરીએ બાકી કહી નહી હુ
ના અમે તો જગન્નાથજી ને રેડી કરીએ ને એ બધું કરીએ. કેમ કે અમે જ્યારથી આ મકાન માં આવ્યા ને ત્યારથી અમે સ્ટાર્ટ કર્યું કેમ કે અમે અષાઢી બીજના જ આ મક દુકાન માં રેવા આયવા હતા એટલે
ના અમે તો એવું કઈ કરતા નથી. એ તો મને ખબર છે અમે અષાઢી બીજના અમે મુહર્ત કર્યું હતુ એ દિવસ સારો કેવાય પણ અમે એવું કઈ નથી. કરતા અમે અમારા માતાજીને નિવેદ ને એ બધું કરીએ અમે
હા પણ આપણે સાઈડ તો હજી ઓછું હોય અષાઢી બીજનું પણ અમદાવાદમાં તો કેટલું બધું હોય મહિના પેલા જ બધું સ્ટાર્ટ થઈ જાય અને કેટલી ભીડ હતી મને મારી ફ્રેન્ડે વિડીયો કોલ કરીને મને દર્શન કરાવ્યા. એટલી ભીડ હતી. થઈ જાય એ મને એક મિનિટમાં જ દર્શન કરાવી છે કે એનાથી વધારે કોલ ચાલુ ન રાખી શૈકી કે કે વધારે કોલ ચાલુ રાખીશ તો અહીંયા આટલી ગર્દીમાં કોક લેતા જાય તો એ ખબર ના પડે
હા બહુ એટલે બહુ હોય ત્યાં તો પણ બધા તેવારનું બધી જગ્યાએ અલગ અલગ મહત્વ તો પછી જો હવે હમણાં ગણપતિ આવશે તો મુંબઈમાં ઓ હો જો ફૂલ જસન આપડે એ હોય અહિયા. પણ આપણાથી વધારે મુંબઈમાં હશે પછી જન્માષ્ટમી આવશે તો દ્વારકા અને મથુરા અને ગોકુલ ને એઈ બધી જગ્યા એ બહુ એ હસે જસના
હા એઈ જ ને પછી રક્ષાબંધન હમણાં આ
તો ઈએ મજા છે.
હા એઈજ ને ઉમે પાછો શ્રાવણ મહિનો એ પછી તહેવારનો જ આખો મહિનો થઈ ગયો.
હા શ્રાવણ મહિનો જયા પાર્વતી મોરાકોટ ફૂલ કાચરી
ફ હા
હા એટલે બધા તહેવાર જ આવશે હવે જોકે એટલે અમે તો નાસ્તો અત્યારે બનાવ્યું છે પણ પાછો ત્યાં તો ખૂટવા આવે ને એટલે પાછો બીજી વાર બનાવીએ પછી ત્યારે જયારે શું પછી અમારે નમના ફરવા નીકળી જવું હોય ને એટલે એ નાસ્તો બનાવે કે રસ્તામાં કામ આવે વાંધો ના આવે
હા એ જ ને અમે જ થાય પ્લાન બધું લઈ ને જાય
પછી શું અમે તો આ રાજ્યની બાર જાતા હોય તો પછી ્યાં આપડે જેવું ખાવું એવું મળે નહ ને તો નાસ્તો હોય ને તો વાંધો ના આવે ને હોટલમાં આપડે અડધી રાતે ભૂખ લાગ ગય હોય તો એ પછી વાંધો ના આવે આપણેે એમ
ના અમે તો ક્યાંક બાર ફરવા થાય ને તો નાસ્તો ઓછો લઈ જાય કેમ કે અમે ના્યાનું બધું લોકલ ફૂડ નહીં બધું
એમ તો અ અમે ટ્રાય કરી પણ આ તો શું નાનકડા છોકરા હોય ભેગા તો એને રસ્તામાં ખાવા થાય આપડે રસ્તામાં ભૂખ લાગ ગઈ કે જો અમુક વાર એવું થાય કે આપણે હાઈવે ઉપર હોટલ મળે જ નહી કઈ
ઓહા
રાત નો ટાઈમ હોય એટલે પછી મળે જ નહીિ તો પછી આપડે ભેગું હોય તો વાંધો ના આવે એમ ગાડી છે પૈડ પ્રિય નાખાવ હોય તો
હા પણ અમે તો ત્યાં જઈ ને્યા વધારે બ્લિન્કટ કે એવું કરી લઈ કેમ કે અત્યારે બધું થઈ ગયું છે.
હા પણ હું એ જોઈ ને એવું તમે જુનાગઢ ગયાતા તો જુનાગઢ માં એવું કઈ ન હતું
ના પણ હવે તો થઇ ગયો છે જુનાગઢ માં
હા અમે તો ચાર પાંચ વરષ પેલા ગયા તેની વાર
ઓહ કેમ બ હવે તો બધી જગ્યા એ થઈ ગયું છે બ્લન્કેટ ને એમ બધું હારું કેવાયને બ દડીવ
હા એટલે જ ને ખબર નહી હવે
હા અમારે અહિયાં તહેવાર નું છે ને અવે સોસાયટી વાળા દા ભેગા મળીને તહેવાર ઉજમએ
હા
અમારી સોસાયટી માં બધા લોકો રીએ છે ને અલગ અલગ તો બધાના તહેવારો અમે ભેગા મનાવી્યા અમે પછી જોઈ નહી કે શું જાતિ ને બધું ના જોઈ
હા હા મજા આવી જાય બધું અલગ અલગ
હા એજ ને બધાના તહેવાર ભેગા જ મનાવીએ અમે
હા હા એટલે ને
હમણાં જ હમણાં કઈક રમઝાન ને બધું હતું ને
હા હ
તો અમારા અહિયાં એક ફેમિલી છે એ મુસ્લિમ છે તો અમે એ લોકોની સાથે પણ રમજાન સેલિબ્રેટ કયરી હતી
હા મજા આવે
હા આપડે એવું કઈ ખાઈએ તો નહી પણ જસ્ટ એ લોકોની સાથેમ શું કેહેવાય કે ઈ લોકોને હું બાળક કેવાને એ બધું જઈએ મેરા ઘરે એમ
હા એમ તો અમે જ પપ્પા ના ફ્રેન્ડસ હોય ને મારા સ્ટુડન્ટ હોય ટ્યુશન ના વિદ્યાર્થી હોય બધા તો એમ તોમે કરીય એવું કઈ નઈ એ લોકો આપડે કરે અમે લોકો એને કરીએ એવું કઈ ના હોય અમારે
હા પછી ઈ લોકો આવે દિવાળીને ઈ બધું વિશ કરવા માટે ને એ લોકો આખો તો મીઠાઈ ને બધું લેતા આવે ખબર દિવાળીને બધું વિસ
હા તો એ બ તો ઈદ ઈદું હોય ને તો એ વીચર તો અમારા માટે અમારા મમ્મી એ ઈદ મોકીલી છે કે
હમ્મ અમાં એક અહિયાં એક જ ફેમિલી છે પણ એ જયારે દુબઈ જાય ને
પછી વાત કરશુ
ઓકે ઓકે ચાલ બાય બાય
બુલાાલ બાય બાય